હલો
હલો નમસ્કાર મિત્ર, કેવું છે?
હલો સરસ તમે કેમ છો?
હલો
હલો.
આવાજ આ રિ હે
આવે છે આવે છે.
ઓકે. તમારાથી કોઈ ક્વેશ્ચન પૂછવાનું છે મને કઈ તો તમને જવાબ આપવાનું છે ઓકે
પરિવાર ની વિષયમાં
પરિવાર ના
હા પરિવાર એટલે શું?
હ પરિવાલ સાથે રેતા અને એકબીજા ને કાળજી રાખતા લોકોને સમૂહ ને પરિવાર કહેવાય છે.
હલો.
હેલો
ઓકે પરિવાર ના મુખ્ય સભ્યો કોણ હોય છે.
પરિવારના મુખ્ય સભ્યો માં માતા પિતા દાદા દાદી ભાઈ બહેન મામા મામી ચાચા ચાચી વગેરે આવી જાય છે.
ઓકે. પરિવાર નું મહત્વ શું છે? હમ્મ હમ્મ.
પરિવાર નું મહત્વ એટલે પરિવારમાં પ્રેમ હોય છે સુરત અને સંસ્કાર આ આપે છે તે તેના પરિવાર કહેવામાં આ આવે છે.
ઓકે સંયુક્ત પરિવાર એટલે શું?
અ સંયુક્ત પરિવાર એટલે જેમાં ઘણા સભ્યો સાથે રહેતા હોય છે, સંયુક્ત પરિવાર કહેવાય છે. એમાં આપણા ને દાદા દાદી નાના નાની માતા પિ તા ભાઈ બેન મામા મામી વગેરે આવી જાય છે તેને એક સમૂહ થાય એક ઘરમાં રહે છે તેને સમૂહ સંયુક્ત પરિવાર કહેવામાં આવે છે.
ઓકે. એકલ પરિવાર એટલે શું?
અ એકલ પરીવાર જેમાં જેમાં વસ્ત માતા પિતા અને બાળકો રહેતા હોય તેને એકલ પરિવાર કહેવાય તે તેના ઘરના બડા તેના મામાં માતા પિતા હોય તેમાં ઘરમાં દાદા દદી ના હોય આ પરિવાર એકલા જગા રાખીને હોય તેના એક જ પરિવાર કહેવામાં આવે છે
ઓકે પરિવારમાં પ્રેમ કેમ જરૂરી છે
પરિવારમાં પ્રેમ જરૂરી છે કેમ કે પ્રેમથી સંબંધો મજબૂત બને છે વિના પ્રેમ કોઈ પણ ના રિશ્તા એકબીજાને સાથે જોડી નથી શકાય તેના પ્રેમ આ રિસ્તાને જોડે છે મજબૂત રાખે છે
ઓકે પરિવારમાં વડીલોની અસ્થાન શું છે
પરીવારમાં હા વડીલો ની એટલે વડીલો નું માર્ગદર્શન અને અનુભવ આપે છે આપણા જેથી બડા લોગ આ તેના પાસે અ અનુભવ છે કે આપણા જીવનમાં શું કરવાનું છે શું નથી કરવાનું છે આ આપણાને ફાયદા છે તેને નુકસાન છે આ બળા લોકોને તેને અનુભવ થાય તેના એ આપણાને માર્ગદર્શન માસ્ત હીરા આપે છે
ઓકે પરિવારમાં જો બાળક છે એના ફરજ શું છે પરિવારમાં
પરિવારના બાળકોને વડીલો ના આદર કરવો અને અભ્યાસ કરવો તેના બાળકોની ફરજ છે
ઓકે પરિવારમાં માતાનું મહત્વ શું છે
પરિવારમાં માતાને માતા હમ કોઈ પણ બાળકમાં બીના માતા ની નહી નહી રહે છે એટલે કે બધા જ લોકોને તેના માતાથી બહુ પ્રેમ થાય અને માતા પ્રેમ મમતા અને સંભાળ આપે છે
ઓકે એ એલા તો તો પછી
પિતા આપણાને ઘરને મુખ્ય મેમ્બર બોલવામાં આવી જાય છે એટલે કે અ પિતા પરિવાર ની જિમ્મેદારી નિભાવે છે અને બધા જ બાળકોને પ્રેમ આપે છે સંસ્કાર આપે છે અને તેના સા સપના સાચું કરવામાં તેના પ્રયત્ન કરે છે
ઓકે પરિવારમાં આપણેે શું શીખવી છે
પરિવાર ના આપણે
સારા સંસ્કાર અને શિસ્ત શીખવે છે.
ઓકે પરિવારમાં પરિવારમાં એકતા કેમ જરૂરી છે.
પરિવારમાં એકતા તે માટે જરૂરી છે કે એક સાથી ખુશ અને શાંતિ રહે છે. અ એકતા એટલે કે બધા જ લોકોમાં પ્રેમ ભાવના હોય છે એકબીજાને પ્રિક આદર હોય છે સમાન હોય છે. વાત સાંભળી શકે સમજી શકે તેના એકતા કહેવામાં આવે છે. અને તેથી આપણા ઘર બહ આગળ બે છે.
ઓકે મેમ પરિવારમાં સહકાર નું મહત્વ શું છે?
પરિવારમાં સહકારો સહકાર થી મુશ્કેલ કમ સરળ મુશ્કેલી કામ સરળ બની જાય છે સરળ એટલે ઈઝી થાય છે આથી આપણે મહત્વ છે.
ઓકે મિત્ર પરિવારમાં સૌ સાથે કેમ રહેવું જરૂરી છે?
પરિવારમાં સૌ સાથે એટલે જ રહેેવા જોઈએ કેમ કે પ્રેમ અને માટે તો સાથે રહેવું જોઈએ
ઓકે પરિવારમાં જવાબદારી કોની હોય છે?
અ પરિવારની જવાબદારી પરિવારના દરેક સંઘેની જવાબદારી હોય છે. પિતાના અલગ જમદારી હોય તે જવાબદારી માતાની જજદારી હોય છે બાળકો પણને છોટા છોટ એક તો જવાબદારી હોય છે તેને લોકો એકબીજાને સાથે કરવું જોઈએ ને તેને તેને સંયુક્ત પરિવાર કહેવામાં આવે છે
ઓકે હ, પરિવારમાં તહેવારો કેવી રીતે ઉજ ઉજવાય છે
પરિવારમાં તહેવારો બધા સંભીઓ સાથે મળીને આનંદથી ઉજવે છે
હમ પરિવાર નું સુખ સામા રહેલું છે
પરિવારના સુખ, પ્રેમ, વિશ્વાસ અને એકતા મત આમ હેલ્થ આમા રહેેવું જોઈએ
ઓકે પરિવાર આપણને કેવી રીતે સુરક્ષા આપે છે
પરિવાર આપણાને સુરક્ષા મુશ્કેલીમાં સાથ અને હિંમત આપે છે, કોઈ પણ પ્રશ્ન પરિસ્થિતિ તેમાં પરિવાર આપણા સાથે ખડા હોવી જોઈએ તેના એક રાષ્ટ્રીયતહેવા પરિવાર કહેવામાં આવે છે
ઓકે
સારો પરિવાર કેવો હોય છે?
સારો પરિવાર જેમ, પ્રેમ, પ્રેમાણ એકતા ભયો અને સંસ્કારી હોય છે.
ઓકે પરિવાર વિશે તમારું એક વાક્ય લખો ને.
પરિવાર એ જીવનનું સૌથી મોટું સુખ અને શક્તિ છે.
હમ્મ ઓકે. ધન્યવાદ.
હમ્મ.